બલો
હા
શો ભી ગ અમારે છો ભી ગ ન તોરે છો ભી ગ થ.
હા ખાય છેઈ તો બેવું. બહ ન ફાયદો આપે પંજાબી સા ને તો એ ખાઈ લે એટલે
હમ.
એ હ શગ કેને હ મસ્ત સગના એમ
હમ.
પછી ફ્રૂટ પણ બધું લેવરાવે પાઈનેપલ લેવું રે ઓડું લેવું ઓડું લેવું. લેવડ આવે પછીને બહુ મને લઈ દઈએ ને કે આવી ને. જોયા કરે એ રમા કરે જો ખાવા દે ને તો ન ગ
અમા તો જો કાકલી ને એવું બધું કાચું તો કાકડી ની તો રાખું જ પડે અરે કાકડી ની કાચું બઉુ ખાય.
સારું છે મને હું ચ કે છોકરો કહી શોખ જ નથી કે ખાવાનો આ છોકરો તો એના પપ્પા જેવો છે અસલ.
હા અમારે શોખીને એને પપ્પા જેમ બધું નવીન નવીન ખાવું જોઈએ. હ અલગ અલગ નખ નખું તું રોજ હા અરે હાઈજે જો નખું હાઈે સાકટલી હોય જને નખું કઈક નાને બનાવવાની એને પપ્પા ના તોય અ દીકરી તો એનાન બનાવવાન.
અ બોટાની બધલ બ તો પાણી સ થ
હમ
હમ અમાં તો અમા જં ગભગોટા ને એવું તો નાસ્તામાં હવા અને પછી જવું હોય ને હવામાં એ નાસ્તા ચ કરવાન ગપ ગોટ પછી આ રવાના તોઈ તો વાઈ જ કર વા ટમ પછી હવા મૂકો પડે. રવાના ઉત્પન્ન બનાવીએ ને ડુંગળીને ચમેટું નાખીને
હા
એ વળી હાઈ જે પછી એમ કરી સંભા લઈ આવીએ ત્યાં અને પછી ખરા કરીને. એટલે તો ક્યાંક જવું હોય તો ઉા ન હોય એમાં ગમે એ ખાઈ લે ને એટલે ન વાંધો આવી ધરાઈ જાય ગમે એ ખાઈ લે. તમે આમ હમ.
હા બધી થ અત્યારેાર તો ખાઈ પછી મોટો થઈને ખબ.
અતતી હોયને બાને તો વળી ક્યાં
અ અ હમ
મારે તો અ પપ્પા જ જ છે પીવા માટે આવાવ મારેવ દખાવ કોઈ વસ્તુ ન કાર
હમ
હમ હવા ત બહ કપાય છે હેલો.
તાર નેટવર્ક નહી આવતી મન તો તારું આવે છે.
અમારે કઈ વાયફાઈ કો
હા મને તારું મને તારું આવે છે એટલે મારે વાંધા ન હોય અર તો મારે ન હોય ને મારે પ્રોબ્લેમ હોય ને તો મને તારું નું આવે.
હા ભાઈ એટલે તો નેટ હાટું પછી ઓલાને નેટ ના આવે ને મોબાઈલમાં તો રોવે પાછું. તેના હ પછી વાઈ થાય એને પપા એ.
હમ
આખું વાળ ઉપાડેજને નેટ કર પછી હું તો ક્યાંક જઈએ તો આમ જ ન કરાવી એનામત ચાલુ કરલો. હા હા આખા વરણનું બાવનસો નું કરાવી લીધું.
હા
લ આલ પસ આમ તો ચૌદ મહિના આલ.
હા હા
હ
કેને હોય ન વાંધો પછી એને કામ કરવાનું હોય.
હા
તો બસ માં જાતા આવતા હોય ત ફોન જો હોય સડા છ કલાક ન ફોન જો ઘડી. રમ્યને એવું કરે
તમે પણ ત્યાંથી આવો આખે પલા થી તો પછી ઓલા ને હસ તો ખ ને ગમે એમ ક
તો એટલે જ ને એટલે મારે બીજોખો રાખવો પડ્યોને ફરી દઈ દેવો હતો મંદઈ નદી છોતીઈને લવાય છે કારા કે દેવો નથી કે ભલે અભ્યાસો ન ફરક કક તો કરી નાખીએ તો એને કાઈમ આવે એમ પછી આપડ કક જો આગડી આપડે લોકેશન જોવું હોય આપડે તો એ ફોન કરો હોય હાલઈજ એમ કેવું હોય પછી એને તો એ રોતવા માંડે અને જદીપ સમજે ક વા્ના કરવા દેખાય ન
હમ
એમ પછી જઈ ગ લમ્યો પછી એના એના માટે હોય નહ મારો વાઈફ પકડઈ દઉ
હ લ પસ હ
હમ એને એ તૂયનેની પડીચ અ વાળ પછી વાડી થોડી રમે ને રાજ કોકરા વાય
છ કલાક કાઢો એમ બાપા છોકરા થાકી રહી આભ કરતા તો વધારે
તો ભાઈયા દુખ બ ગયા સ જૈ વા પા સાઈ
હમ
જ પા ટમ વા ક્યાંકો હોય ને તો એજા જ આવે કેટલાઈે
હમ
દુકાન માંથી કે આઈસકમ્રીમધી આવે
હમ
કનાવચ કોલતા ક બે વાર સોપ આવે શું આવે તો બસો રૂપિયા જેવું વપરાય
હા ત પૂગી જાય એક વાર
પ ખાય ફજબસને ખાય તો મને વ જેશ લલે જ મુખ હવે
હમ
થ
બસ માં તું ડાયપ પહેરાવતી છે કે ન કે ન પહેરા
પહેરાવું નેાઢોડું પ ઉનાળામાં પહેરાવું તં કલ્યાણ પરા આવી્યમ લ એવી એ જોઈ કઈ મરજન્સી હોય જવું એ હોયઈ ગયો બસ મ હો તો શ મ છે બનાવતોટાઢો
હ
અરા રસ્ એનો કેમાં
એ
હા
હ હા સગ ત્યાં જવાઈ ગય છે ને સગ
ન બ કેરે